હય શ્રી કૃષ્ણ. હલો જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છો?
બસ એકદમ મજા
બસ મજામાં ધરે બધા લોકો મજામાં?
મજામાં છે તમારે ત્યાં?
સ્ટેટસ જોતી તમારી કુર્તી તો બો સરસ હતી ક્યાંથી લીધી ક્યાંથી શોપિંગ કરો છો તમે આટલી સરસ સરસ મેં કીધું લાઈ પૂછવું હવે ક્યાંથી કરે છે અમે બી ખરીદી કરવા જાય તમે ક્યાંથી લો છો બધું?
આ મેરી અમારી આજુબાજુ એક શોપ છે ને એ બો મતલબ બો સરસ શોપ છે. એમાં તોને એ બધું તમને પણ બ
હમ.
અહિયાં તો
હા! હા ના ના શોર તો મેં હમણાં જોયું તમારું સ્ટેટસ તો મને બહુ જ ગમ્યું, મે કીધુ લાઈ ફોન કરીને પૂછવા દે, મેં કીધું કે ક્યાંથી લો્યો છો શું છે.? ઓનલાઈન, ઓફલાઈન ત્યાં ઓનલાઈન જ લ લો છો ઓફલાઈન લ્યો છો બધું--?
ઓનલાઈન મે બી ઓફલાઈન લઉ છું. કોઈ કોઈ આઈટમ હોય છ હું ઓનલાઈન
બરાબર છે. હું હું બે જ ખરીદી કરું છું. પણ એ ગમે છે. હું ઓનલાઈ યા ઓનલાઈન ને વધુ લઉ ઓફલાઈન તો જોકે જસ્ટ બાર ગઈ હોય ને કોઈ સોમાં ગમી ગયું હોય, તો લઈ લો ઓલ મો તો હું બધું ઓનલાઈન જ શોપિંગ કરું છું. મારું, માર હસબન્ડ નું, માર બેબી નું, બ બધ નુ હા બધું બધું ઓનલાઈન લવ છું ને સારું બી આવે છે, ઓનલાઈન અને ફાસ્ટ ડિલિવરી થઈ જાય છેં. આપણને જોર તો હોય છે. એવું મળી જાય છે. ફટાફટ
હા તમારી તો દીકરી નાની છે એટલે તમને. પ્રોબ્લેમ થતી હશે, માર્કેટમાં જવામાં એટલે, તમારે આ ઠીક છે કે ભાઈ
હમ રાખે લેવું પડે છે. અને નાના દી દિકરી છે મારી
હા તો હા તો એ બેબી ને પછી લઈ લઈ, જવાવામાં પ્રોબ્લેમ થઈ જાય ને.
હા ના હુ અત્યારે હા અત્યારે શું છે? સુવિધા જો અત્યારે બધી મળી જાય છે સુવિધા ઓનલાઈન મળે છે ઓફલાઈન મળે આવો ઓફલાઇન મા શું તમારે સ્પેશિયલ જાવું પડે આ જાવાના ધક્કા થાય અને ત્યાં જોઈ. થોડું આજુબાજુ જોવું પડે ગમે ના ગમે એક શોપ મૂકીને બીજી શોપમાં લેવા જવું પડે વુ બધું છે ઓનલાઈન માં તો શું છે આપણને ફાયદો કે ફટાફટ આપણેે જોયું ગમ્યું ડિટેલ વાંચી ફટાફટ ઓર્ડર કરી દી
હા હા એ પછી આમાં એવું જ છે શે ઓનલાઇન ઓફલાઇન ઓનલાઈનમાં આવું છે કે રિટર્ન પણ કરી આપણ ને ની ગમતી હોય રિટર્ન પણ કરી દે તો ચાલે એવું ઘરે બેઠા બેઠા ઘરે ડાયરેક્ટ લેવા ને આવે કોઈ ટેન્શન ઘરથી બહાર નીકળવાની કોઈ જરૂરત નથી
નીકળવાનો ટાઈમ કોને છે જવાનુંવાનો ટાઈમ તો હોવો જોઈએ ને અને આવી ભી સારું છે એવું નથી કે ઓનલાઈન વસ્તુ ખરાબ આવે હા કોઈ વાર નીકળી જાય બાય ચાન્સ એવું હોય ખરાબ હોય તો બાકી ઓલમસ્ટ વસ્તુ સારી છે હું મારા ઘરની હરેક વસ્તુ ઓનલાઈન જ લઉં છું
ઓકે તમે તો ઓનલાઈનમાં બો જ માનો છો ઓનલાઈન અમે ઓન ફૂલ ઓનલાઈન મારું તો એવું છે કે હું ઓફલાઈન પણ ખરીદી કરું છું જ્યાદાતર ઓનલાઈન પન મારી કોઈ કોઈ સ્કીિન કેર કરીને આઈટમો છે ને જે ઓ ઓફલાઈન ની મળતી હોય તો હું એ ઓનલાઈન ખરીદું છું
બરાબર ના ના હું તો સ્કીર નું ફેસવોશ ઓનલાઈન મગાવ છું
હા એ જ ને મા મારા ફેસ વોશ પછી મોચરાઈ સન સ્ક્રેન ને સીરમ આ બધું તો ઓનલાઈન જ માં ખરીદી કરું છું હું પણ આ જ બધી ચીજો ઓનલાઈન જ લઉં છું એમાં આવો કે ક્યારેક ક્યારેક અ ઓફર ભી સારા આવે તે એ કે એ વન એક એક એક પર એક ફ્રી આવા ઓફર આવેને ત્યારે જ હું લઉં છું એમાં હું મારો ફાયદો ફાયદો પણ થઈ જાય.
જો ના ના અને સેલ ભી ચાલતા હોય છે ને કે આ આ સેલ ચાલે છે અત્યારે આ સેલ ચાલે છે આટલા ટકા ડિસ્કાઉન્ટ છે કોઈ ભી વસ્તુ લો હમણાં જે જો મારા બાથરૂમ માટે હરેક વસ્તુ અત્યારે બાથરૂમમાં મારે બે બાથરૂમ છે બે બા બાથરૂમમાં હરેક વસ્તુ ઉપર મને બો સરસ એવો ફાયદો અને વસ્તુ ભી એટલી સરસ આવી કે વાત ના પૂછો અને લેટેસ્ટ ન્યુ અને નવી ડિઝાઇનમાં બધું અવેલેબલ આપણને જોવા મળે એવું નહિ કે આપ શોપમાં જાય તો આપણને દસ બાર વસ્તુ જોવા મળે ઓનલાઈન તો આપણને પંદર વીસ વસ્તુ જોવા મળે નવા કલર જોવા મ મળે નવી વેરાયટી જોવા મળે ભાવ ટુ ભાવ અને અલગ સરસ જ રીતે આપ વટે મલે છે.
હા એ તો તમને બરાબર કીધું કે ભઈ અલગ-અલગ રેટ મલે પછી અલગ અલગ વસ્તુઓ કેટલી અલગ અલગ ટાઈપ ની વસ્તુઓ જોવા મળે જે આપણે ક્યારેક જોઈ પણ નહી હોય અને મતલબ બો ફાયદો તો છે. અને એક રિટર્ન પોલિસી છે એક એટલે બેસ્ટ છે અને ઘરે બેઠા બેઠા મળી ક્યાંય આપણને ક્યાંય જવાની જરૂર જ નથી.
હા ના-ના સાચી ઓફલાઈન જો આપડે જાયું ઓફલાઈન જાવું એવું નથી કે ઓફલાઈન નથી લેતા અમુક વસ્તુ આપડે ઓફલાઈન એ લેવી પડે જેમ કે દિવાળી જેવા તહેવાર આવે છે તો બિચારા જે ગરીબ લોકો હોય છે એ દીવડા લઈને બેઠા હોય કલ લઈને બેઠા હોય ફટાકડા લઈને બેઠા ઈ ખરીદી હું ઓફલાઈન જ કરું ઈ હુ ઓનલાઈન નથી કરતી. ઓ ઓફલાઈન કરી જાતેજ જઈને લઈને આવું કે ભઈ ઈ લોક લોકોને બી ફાયદો થાય.
હા એ બેચારા કેટલી મહેનત કરીને બહાર વેચે છે. તો તો એમની પાસે પણ કંઈ ના કંઈ લેવું જ જોઈએ. એ તો હુ પણ ક્યારે ક્યારે લઉ છું કે દિવાલી માં દીવ વા બીજા પછી વ અ હા હાખિયા વગેરે એ ઝા મલેને કલર વગેરા એ બધ તાં હું લઉ છું એ એ વેન્ડર્સ લોકો બેઠે છે એને એમની પાસેથી જ લઉં છું હું.
હા, હા, ના, ના એ બિચારે એટલી અમ અમુક ખરીદી, એવું નથી કે બધું ઓનલાઈન લઉ. અમુક ખરીદી માં જે બીજાને ફાયદો થાતો હોય, એ આપડે કરવો પડે તો હું અમુક વસ્તુ હોય આ સંક્રાંતની પતંગો હોય છે આ હોળી ના કલર હોય છે એ બધું ઓનલાઈન મલે છે પણ ઓનલાઈન ન લઉ, જાતે જઈને લઉ કે ઈ બિચારા એ રાજી થાય અને એમને ભી ગમે કે ના ભાઈ, કોઈ લોકો તો આવે છે અમારી જોડે ખરીદી કરવા અત્યારે બધું મલી જાય છે, એવું નથી કે તમે પાંચ મિનિટમાં સાકભાજી ઓડર કરો દસ પાંચ મિનિટમાં તમારા
હા, સા, હા, તો તમે શાકભાજી ક્યાંથી લો છો? ઘરે
હે, હા, જો જાવાન ટાઈમ નો હોય તો ઓનલાઈન કરી દેે ઓડિર ઓડખ કરી, એટલે આવી જાય. બોલ, ઓલમોસ્ટ તો ઓફલાઈન જ લેવા જાવ, મારા બાજુમાં જ માર્કેટ ભરાય છે. એટલે હા, એમ થાય કે આ બેબી નથી રેતી, ને મજા નથી બને મજા મજા નથી, કે મારી બેબીન મજા નથી કે ઘરે કોઈ નથી, આલો તો રે એવું છે. તો ઓનલાઈન ઓડર કર દો તો આવી જાય છે, આ જીઓ માર્ટ માંથી તો કઈએટલું બધું સરસ આવે છે!
હા, હા જીઓ માર્ટમાં તો બધું સરસ જ મળે છે. અને તમે કઈ સાઈટ પરથી બધું મંગાવો છો ઘરની આઈટમો બીજી?
હું ઓલમોસ્ટ મારું ઘરનું કરિયાણું ને બધું મારી મારે ડી માર્ટ માંથી આવે બધ, બધી વસ્તુ ઘરે ડી માર્ટ, ઓલમોસ્ટ ડી માર્ટમાંથી જ આવે પણ અમુક વસ્તુ જે ખુટતી હોય કે એ બધું આવે ફ્લિપકાર્ટમાંથી લઉ, એમેઝોનમાંથી લઉં અમુક વસ્તુ છે મિશો માંથી લઉ, બધી અલગ અલગ એપ હોય છે
અલગ અલગ. હા, કોઈ પણ. આ મારે મારે બી એવું જ છે, કોઈ એક પર્સનલ એક જ એપ નથી, હું કોઈ પણ એપ પર હું થી મંગાવી લઉ છું, ફ્લિપકાર્ટ આ છે પછી, આ ફ્લિપ આ છે એમેઝોન છે, મિશો છે.
હા હા, મિસો છે, આજીઓ ઓટો છે, તો દસ મિનિટમાં ડેલિવર કરવી દે આ બ્લિંક ઇટ છે, બધીય ઈ એપ છે ફટાફટ પંદર વીસ મિનિટમાં તો આપણા
હ હા મારા હસબેન્ડને ક્યારે પણ કઈક ખાવાનું મન થાય, તો એ બ્લિંકેટ પર રાતના ઓર્ડર કરી દે છે કે ભાઈ નું ખાવાનું મન થયું બ્લેનકીટ દસ મિનિટમાં દસ પંદર મિનિટમાં આઈસક્રીમ આવી જાય છે.
આવી જાય છે આવી જાય છે નાના સાચી આ ઓનલાઈન ઓફલાઈન શોપિંગ કરવાનો મતલબ અને અમુક ફાયદો આપણને એ છે કે આપને જયારે બી ઈચ્છા થાય ને ત્યારે આપણે ઓર્ડર કરી શકીએ છીએ અને, ઓફલાઈનમાં આપણને ફાયદો શું છે ખબર છે, આપણે પર્સનલી રૂબરૂ ત્યાં જવું પડે છે.
હા એ તો છે આપણને ત્યાં જઈને ખરીદી કરવા પડે છે, અને ઓફલાઈન ઓનલાઈનમાં આમ છે કે આપણી ઘરની બહાર આવી જાય છે. આપણને ક્યાંય જવાની જ જરૂર નથી.
બેઠા બેઠા ઓર્ડર થઈ જાયે બેઠા બેઠા ગમતી વસ્તુ મળી જાય, પછી આનથી વિશે શું હોય ઓનલાઈન ઓફલાઈનમાં આટલું ફરક છે, બે માં બેમા ફાયદો છે એવું નથી કે ફાયદો નથી ઓનલાઈન ઘર બેઠા મળી જાય છે. ઓફલાઈનમાં જવું પડે છે. હા તમારે જાવું પડે જો મનપસંદ વસ્તુ લેવી હોય ત્યાં જવું પડે બે ત્રણ કલાક ફરવું પડે પછી તમને વસ્તુ મળે.
ને ટાઈમ હોય તો જાય જ જાઓ જ મારી પાસે ટાઈમ હોય તો હું જાઉ જ છું. માર્કેટ - કંઈક ને કંઈક પસંદ આવે તો લઈને લઈ આવ છું. જેમ કે કુર્તી ને બધું છે ને એ મારી બાજુમાં જ શોપ છે તો ત્યાંથી લઈ આવ છું. તો એ હું ઓનલાઈન ઓર્ડર નથી કરતી. એ હું મારી બાજુમાં સરસ શોપ શોપ છે તો એ એ શોપ પરથી જ લઈ લઉં છે ને આમાં એ બહુ બધા ડિસ્કાઉન્ટ પણ આપે છે તો ચાલી જાય છે.
હેને, ના ના આ ફેરે આવું એટલે તમાર ઘરે આવું એટલે આપણે શોપિંગ તમારે ઘર પાસેથી જ કરવી છે. બહુ સરસ કુર્તી ને તમે પેરુ ને મ એવું લેવાનું કે હુ ફોન કરું કરું પરથી આજ મેકુ લા હયાથ માં આવ્યો છે તો પૂછી જ લવ કે તમે ક્યાંથી શોપિંગ કરો છો?
હા એ તો તમને બરાબર કીધું મને કોલ કરીને તો, હમણાં કય ક્યારેક થાય ને તમને કે કુર્તીની શોપિંગ કરવાની છે તો મારી ત્યાં આવજો, તો હું
હા ચોક્કસ. બાકી શું ઓફલાઈન ઓફલાઈનમાં ફાયદો બી આપણે ઘણો થાય, અને ગમે બી ખરું છે બેબી ને તો બહુ જ ઓનલાઈન નું ગમે.
હા ઓનલાઈન હા કો તમારી બેબી માટે ઓનલાઈન શોપિંગ લો કે ઓફલાઈન જ લો
ના ઓનલાઈન, એનું તો ઓનલાઈન જ લઉં છું બધું એ.
હા બેબી માટે બહુ બધા સરસ સરસ ને કેટલી વસ્તુઓ મળે બેબીઓ માટે કેટલા સરસ સરસ કપડા એ તો મન થઈ જાય કે ભાઈ આ આ ભી લઈ લો આ પણ લઈ લો આ પણ બેબી ના કપડા તો બોજ સરસ હો એમાં તો ચાલે. હા એ તો તમે એકદમ બરાબર વાત કીધી આ સંતોષ જેવું થતું ધું જ નથી બેબી ના તો કપડા પ્રોડક્ટ બીધું કઈ પણ જુએ એમ થાય કે, આ પણ લઈ લે આ પણ બધું લેવાનું. મન થઈ જાય છે.
સાચે કે મારે બેબી ને હું બ કવ ને કે બેટા આ લેવું છે બેટા તો હા મમ્મી લઈ લે ને મમી લઈ લે ને આ સારું છે આએ સ કેટલું થઈ, મમ્મી લઈલે ને બધા ના કીધી તે કે આજે આ પેરિશ કાલે ઓલુ પહેરીશ બધું તો, લઈ દે મને મને બો
હા હા આને બેબી ઓને, બેબી જ. બેબીઓને બી આવો છોકરીઓને તો બો બધી. વસ્તુઓ ગમી જાય છે કે આ આ પણ લઈ લે મમ્મી આ પણ લઈ લે ને એમને તો બહુ મજા આવી જાય કે--, ભાઈ આપણ જોઈએ મને આપ. પણ જોઈએ ને, પ્રોડક્ટ પણ આવા હો
ઘણો છે છોકરીઓને ગમતી વસ્તુ મળી જાયતો એ રાજી કે થઈ જાય મારા મમ્મી આપ આ અપાવ્યું, મારા મમ્મી એ આ અપાવ્યું મારી મમ્મી એ આ લઇ દીધું રાજી થાઈ જાયે બો હ ના ના ચોક્કસ આવીશ ને એટલે પાકુ હું હવે, તમારે ઘરે આવીશ એટલે પા હું શોપિંગ કરવાની છું, બાકી શાંતિ ને બધા ઘરે.
સબ બધા રેડી એકદમ તમે બસ. આવજો એક એકવાર હા, વિઝિટ કરજો એક વાર.
હલો.
હેલો, અવાજ નહી આવતી.
ના ના હવે, સારું ચલો પછી નિરાતે ફોન કરીશ.
હા હા પાકું ચાલો, ઓકે હા, જય શ્રી કૃષ્ણ.